શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો ક્લિયર અવાજ આવે સાંભળી રહ્યો છે મને તમારો અવાજ આવી રહ્યો છે તમારા પાસે.
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે તો. તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે મને અને અત્યારે હું તમને કહેવા માંગુ છું કે અત્યારે તમે જોવો છો કે ઘણા લોકો જે અત્યારે અ જે શા ગેમ રમી રહ્યા છે અને ગેમોમાં તેમનો ઘણો ગેમો માં તેનું ઘણું બધું નુકસાન કરાવી રહ્યા છે. તો તમે અત્યારે જોવો જ છો કે ઘણા બધા લોકો છે જે ગેમોમાં પૈસા નાખી રહ્યા છે જેમ કે ઓનલાઈન ફ્રોડ અત્યારે ઘણા વધી રહ્યા છે. તો તેઓએ ગેમોમાં પૈસા ના નાખવો જોઈએ અને હું તો એવું કહું છું. કે જો તેમના પાસે પૈસા વધી ગયા હોય અને તેઓ એટી એમ ગ્લેશિયર ને એ ખરીદવા માટે નાખે છે. તો તેઓએ આ બધું ન કરવું જોઈએ. તેઓએ સમજવું જોઈએ ને તે હું તો એવું કહું છું કે તેઓએ એસ આઈ પી કરાવી દેવી જોઈ જેથી તેમને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને આગળ જતા તેમને વધુ પૈસા મેળવી શકે. તો જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. અત્યારે તમે જોવા જાવ તો એસ આઈ પી ની ઘણી બધી સ્કીમો આવી ગઈ છે. જેના માં તમે ઘણા ઓછાથી ઘણા વધુ સુધીના પૈસા જમા કરી શકો છો. જો તમે ગેમમાં બે થી ત્રણ હજાર નાખો છો. તો તે ગેમમાં ન નાખવા જોઈએ અને તેની એસ આઈ પી કરાવી દેેશો. તો આગળ જતા તમને ખુબ ફાયદો થશે અને જેથી કરીને તમે આગળ જતા તેનું વળતર મેળવી શકીસો અને તમે જો પોસ્ટમાં અકાઉન્ટ ખોલાવી દેશો તો તમે પોસ્ટમાં પણ તેનું સાત ટકા વ્યાજ મળશે. જે અત્યારે તમે જોઓ છો કે ઘણી બધી બેંકો જે ચાર ટકા વ્યાજ આપે છે તો પોસ્ટ આપણને સાત ટકા વ્યાજ આપે છે તો આપણે તે વિશે સમજીયે અને તે વિશે જો આપણે આગળ વધીએ તો આપણને ખુબ સારું પડશે તમારું શું માનવું છે આ બાબતે
તમારી વાત તદ્દન સાચી છે, તમે કહી રહ્યા છે, તેમ લોકો હમણાંના જનરેશન ના લોકો ગેમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છે. એ લોકોને ભણતરમાં ઓછું ધ્યાન છે, પણ હમણાં ગેમમાં વધારે ધ્યાન છે નાના નાનાથી બાળકો મોટા બાળકો જેમ કે આપણા વડીલો જેવા જેમ કે ચાલીસ પિસ્તાલીસ વર્ષના ઉંમરના લોકો પણ એ ગેમના વધારે ધ્યાન આ પી રહયા છે, અને તે લોકો એવું વિચારી રહયા છે, કે આપણે પૈસા કમાશું એનામાં પૈસા લાગશુ તો વધારે પૈસા આવશે. એમ કરીને વધારે પડતા લોનમાં નેવા ઘુસી જાય છે. જેથી કરીને આ બાબતમાં આપણે વધારે ધ્યાન આપવું જોઈએ કે આ બાબત આપણે ખોટી છે, જે આપણા પૈસા આવતા રેય તે વેડફીને બીજામાં ઇન્વેસ્ટ કરવા કરવા સ આપડે જે તમે કઈ રે છે રહ્યા છે, તેમ એસઆઈપી કરવી જોઈએ પ પોસ્ટમાં લાખવુ જોએ‌. જેમ કે તમારા પર વધારે જ પડતા પૈસા આવી ગયા બેંકમાં બેંકમાં જમા કરાય જમા કરાવો જેથી કરીને આપણા પૈસા અને આપણે જ્યાં આપને ઉપયોગમાં આવે ત્યાં ઉપયોગમાં લઈ શકાય જેથી કરીને આપણે આ વધારે ધ્યાન આપવું જોઈએ તમારે
હા ઓકે
તમારે વધારે ધ્યાન આપવું જોઈએ તમારે શું કેવુ આ બાતમાં?
ની તમારી વાત એકદમ સાચી છે, અત્યારે જે ઘણા લોકો જે પીએસ ફાઈવ લઈ રહ્યા છે. જે ખુબ જ નુકસાનકારક છે, તો હું આજે એમ કહેવા માંગુ છું કે પીએસ વાય જો તમે લેવ છો પીએસ ફાઈવ અત્યારે તમે જોવા જાવ તો સાઈઠ હજારનું પીએસ ફાઈવ આવે છે, અને તેમાં ગેમ રમે તો તેમાં ગેમના છ હજાર રૂપિયાની તો આપણે ગેમ પરચેસ કરવા પડે છે, જો તે આપણા માટે ખુબ જ નુકસાનકારક છે. તો આપણે ગેમ તેમાં ખરીદીએ અને ગેમ રમીએ તો તેમાં આગળ જતા આપણને કોઈ ફાયદો થવાનો નથી તો એ ઘણા લોકો તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપણા માટે ખુબ જ નુકસાનકારક છે, અને ઘણા લો કો તો એવા છે, જે ઘરે બેરોજગાર બેસી રહે છે. અને તેમના પિતાઓના પૈસા બગાડે છે, તો તે ખુબ જ નુકસાનકારક છે. જો જેમના પપ્પાઓ ઘણા પૈસા વાળા હોય અને તેમના પૈસા બગાડે તો તે વાત સારી છે પરંતુ આપણે મિડલ કલાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ અને જો તમે મિડલ ક્લાસ ફેમિલીમાં રહીને પણ તમે જો આ બધી વાત કરશો કે મારે પીએસ વાય લેવું છે અને આ છે તો તે તેમના ઘરના માટે ખુબ જ નુકસાનકારક છે તો હું તો એવું જ માનું છું કે જેમ બને તેમ ઘરના ઓછો ન કરે તેમ સારું રહેશે કારણ કે તેઓ આવું બધું કરે છે તેના લીધે ઘણું બધું તેમના ઘરનાને નુકસાન થાય છે. તોમાં જોવા જાવ છો તો ઘણા બધા લોકો છે જે લોકો જાય છે. સવાર સાંજ નોકરી પર જાય છે. તેમના મમી પપ્પા અને તેઓ ઘણું બધું નુકસાન થાય છે, તો તે ખુબ જ નુકસાનકારક છે, તો હું એજ માનું છું કે આવું બધું ન કરવું જોઈએ જેથી કરીને ઘરનાને પણ નુકસાન ન થાય અને ઘરનાઓ પણ દુઃખ વેઠવા ન પડે એવું જ હોય જો તેમના પાસે પૈસા વધારે હોય એવું લાગે તેમને તો તેઓએ આ બધા ઇન્વેસ્ટમેન્ટ કરી દેવા જોઈએ જેથી કરીને તેમને આગળ જતા પૈસા મળી રહ્યા ને તેમને વ્યાજ સારું મળે. તો તેઓએ ખાતું ખોલાવી દેવું જોઈએ અથવા આવું કઈ કરવું જોઈએ અત્યારે જે લોકો ફ્રી ફાયર અને જેવી ગેમોમાં પૈસા બગાડી રહ્યા છે તો તેમના માટે ખુબ જ નુકસાનકારક છે તો તે અત્યારે તમારે સમજવું જોએ તમારું શું માનવું છે, આ બાબતે?
કે વાત બરાબર છે. જેમ જેમ બને તેમ આ ગેમની વસ્તુ માંથી નીકળી જવું અને આપણે જે કામ કામ મળતું રે એમાં કામમાં ઇન્ટરેસ્ટ કરાવવાનું જેથી કરીને આપણા પૈસા રે તે આપણા પર જ અને બેનિફિટમાં ર અને તે નુકસાન માં પૈસા એ બધા નુકસાનમાં ના જાય તેના કારણે આપણે બધું જેમ બને તેમ આપણા વધારે પડતું રહેવું જોઈએ તેના કારણે આ ગમાં વધારે પર તી ફ્રાડ પણ ચાલતું હોય છે જે આપને એક રૂપિયા ટ્રાન્ઝેક્શન કરીને આપણે દસ પ પચીસ રૂપિયાનો એવો આપણને બતાવે છે અને આપણને એમાં વધારે પડું ધ્યાન દોરાવે છે જેથી કરીને આવી બાબતમાં આપણે સચોત રહેવું જોઈએ અને આપડણે આ બાબત માં પડવું નહી જોઈએ જેથી કરીને આપણે આ વસ્તુ ના કરીએ તેટલો સારામાં સારો આપણા માટે પણ અને આપણા ઘરના માટે પણ અને ઘરના તો આપે લીધે તો દુઃખી થાય જ છે વધારે પડતા દુઃખી થવાનું કારણ પણ બની શકે છે જેથી કરીને આપડણે આ બાબતમાં આપ વધારે ધ્યાન આપવું જોઈએ આપણે જનરેશન લોકોનું વધારે બતું ધ્યાન આપવું જોઈએ હમણાં ના પેરેન્ટસ લોકો કેવું છે નાના છોકરા લોકોને પણ કેમ શીખ દે છે અને હમણાં સોશિયલ મીડિયાનો એટલો બધો ચાલી રહ્યો છે જેથી આપણા બાળકો પણ એવું પંદર વય ના સોળ વર્ષ ના ચૌદ વર્ષ બાળકો પણ આ ગેમમાં વધારે જેમ કે ગેમ રમી છે પછી પ્લેટફોર્મ પર વધારે ધ્યાન આપી રહ્યા છે એ લોકોને એવું લાગતું છે કે પૈસા આવતા છે તો મારે એવું કરવું જ જોઈએ
આપણેે આ બાબતમાં વધારે ના જોવો જોઈએ અને જે આપણા પેન્સની અકાઉન્ટ પણ છે એ પણ આપણે પેરન્ટને આપ ના જેથી કરીને આપણે પણ આ બાબતમાં આપણે પેરે લોકો પણ વિચારવું જોઈએ કે છોકરા નાના ચૌદ થી તેર વર્ષના છોકરા લગને આ બાબતમાં ના ઘુસવો જોઈએ એને અકાઉન્ટ નો નંબરનો પાસવર્ડ પણ ન આપવો જોઈએ. કરીને આ બાળકો આપણા આપણા બાળકો જેથી કરીને આમાં- ના પડી શકાય અને - આપણા ગમે તે મુશ્કેલમાં છે અને ગમે તે ટેન્શન ડિપ્રેશનમાં આવીને આ ગમે તે- કદમ ઉઠાવી લે છે જેથી મૃત્યુ ન-
પણ કારણ બની શકે છે એવું ઘણું એ સોશયલ મીડિયા પર ઘણું એવું- થયું છે કે જે આપણા મૃત્યુનું- કારણ પણ થઈ શકે છે. પ્રેમ એવી વસ્તુ છે કે આપણા માટે સારી નથી. તમારે શું કેવા આ બાબતે?
તમારી વાત એકદમ સાચી છે. તમે જેમ કહ્યું તેમ ઘણી બધી એપ્લિકેશનો એવું હોય છે જે તમને લાલચ આપ આપી દે છે કે તમે- આટલા નાખીશું તો તમને આટલા ડબલ કરીને આપીશું અને ઘણા લોકો તેમાં નાખી દે છે. અત્યારની જ વાત કરું તો મારો એક મિત્ર હતો જેને મેસેજ આવ્યો હતો કે તમે પંદરસો રૂપિયા નાખશો તો તમને- પચાસ હજાર રૂપિયા વળતર મળશે પરંતુ તેને પચાસ હજાર- પંદર પંદરસો રૂપિયા નાખી દીધા પરંતુ પચાસ હજાર તેના ખાતામાં આવ્યા નથી અને તેને તેનો પોતાનો અકાઉન્ટ નંબર પણ તેમને આપી દીધો છે. તો તેના કારણે તે ખૂબ ભયભીત છે કે હવે મારા અકાઉન્ટમાં જે પૈસા છે તે જો કપાઈ જશે તો હું શું કરીશ તો- આપણે જેમ બને તેમ અકાઉન્ટ નંબર ના આપીએ અને યુપીઆ આઈડી નો યુઝ કરીએ તો તે આપણા માટે સારું રહેશે. તમે જાણો છો કે યુપીઆઈ- એપમાં ઘણા બધા પ્રોટેક્શનો હોય છે જેથી કરીને આપણે પૈસા બચાવી શકીએ. પરંતુ અત્યારના જે લોકો છે તેઓ વિન્ઝો છે રમી છે જેવી ગેમોમાં પૈસા કમાવા માટે પોતાના પૈસા નાખે છે અને પછી તેઓના અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. અથવા એમને પૈસા મળતા નથી અત્યારે તમે જોુઓ તો ઘણા બધા લોકો છે જે મારો જ મિત્ર ની એક વાત કરું તો તેનું ખાતું પચોતેર હજાર રૂપિયા માઇનસમાં જતું રહ્યું છે તેને ખબર જ નથી પડી રહી કે આ બધા પૈસા ક્યાં ગયા અને કોને ઉપાડી લીધા. તો તેણે એક વાર ગેમમાં અકાઉન્ટ નંબર નાખ્યો હતો જેના કારણે તેના પૈસા ગુમાવી ચુક્યો છે. તો જે એના માટે ખુબ જ નુકસાનકારક છે અને જો અત્યારે એ પોતાનું ખાતું બંધ કરાવવા જાય તો બેંકો વાળા એવું કહે છે કે જો તું તારાજ માઇનસમાં ગયા છે પૈસા તે પહેલા તું વળતર ભરશે તો તને તે માઇનસમાં ગયેલા પૈસા પાછા મળશે. અને તો એનું એવું માનવું છે કે આ બધું મારી ગેમના લાલચ ના કારણે થયું છે તો તેને ત્યાં તમે જુઓ તો ઘણી બધી ગેમોમાં એવા હોય છે જે પહેલા આપે છે પૈસા પરંતુ આ ત્યારે જે ઘણા લોકો એવા છે જે અત્યારે ઘણા લોકો એવા છે જે ગેમમાં પૈસા નાખે છે અને પરંતુ તેમને પૈસો વળતો મળતો નથી અને તેઓ ઘણા બધા લાલચમાં આવી જાય છે. તો તેઓએ સમજવું જોઈએ કે આ બધું ખુબ નુકસાનકારક છે. પરંતુ ચ સમજી નથી રહી ગેમો વાળા શું કરે છે કે પેલાને પૈસા આપે કઈ છે પછી તેઓ આપડા પાસેથી પૈસા કઢાવી લે છે. તો તેઓએ આ બાબતેને ધ્યાન આપવું જોઈએ તેઓ આપણને જેટલા પૈસા આપે છે લાલા ચપાવીને પછી તેઓ તેના કરતા વધારે પૈસા આપડા પરથી કઢાવી લે છે. તો તે બાબતે આપડને ધ્યાન રાખવું જોઈએ. તમારું શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે. એવું જ મારા ફ્રેન્ડ જોડે એવું થયેલું હતું. જે વેણ ફરિયાનો જેનિસ પટેલ કરીને જેનીસ ગાયકવાડ છે. એના સાથે એવું જ હતું કે જે એક ગેમની લાલચ પણ વધારો પડતો પૈસા કાઢતો હતો અને એનો પ્યા બેંકનો અકાઉન્ટ નો ફીસ થઈ ગયલો હતો અને તે ઘણું ટેન્શન આવી ગયલો હતો. સીચુએસન માં મેં શું કરીશ શું કરીશ શું ઘરેના ને શું જવાબ આપીશ મારે ફ્રી ભરવાની છે એવું કે વધારે પડત ટેન્શન ન આવ એને મેં સમજાવ્યું કઈ નહીં એક વાત યુઝ ના કરતો એનેને એવી રીતના અમે સમજાવ્યું અને તે આજે એ ગેમ ના રમીનેે એ ખુશ છે જેથી કરીને એ એ જેવું જ આપ આપડે પણ કરવું જોઈએ કે આપણે જે વ્યક્તિ આપણા સાથે રહી અને જે આપણો મિત્રો હોય એને આપડા પણ સમજાવવું જોઈએ કે આમ પ્લેટફોર્મ આ ખોટું છે ખોટું છે અને આ પ્લેટફોર્મ પર આપડે જવું ન જોઈએ જેથી કરીને આપડા મિત્રો આપણને સેફ રહેશે તો આપણને પણ એવું થશે કે આપડો મિત્ર સેફ છે. આપણને પણ ટેન્શન થાય આપડો મિત્રો છે એટલે આપણને પણ ટેન્શન થાય કે આપડો મિત્રો કઈ એવી લંગત માં ના પડી જાય જેથી કરીને આપણને પણ એનો વિચાર આવે છે જેથી કરીને એનાના આપણા એના મિત્રો આપણા તેના હતા ઘણો સંબંધ હોય છે જેથી કરીને આપણને પણ એના ઘર ના પણ કતા કતા હોય છે કે આ બાબતમાં એવું ના પડવું જોઈએ ના પડવું જોઈએ આમ આપણને પણ સમજાવતા રહી ને તે લોકો ના ઘરના આપણા ઘરના પણ સમજાવતા જેથી કરીને આપણે આ બાબતમાં ના પળી તો એટલું સારું અને આપણે આ બાબત પર વધારે પટલું ધ્યાન આપવું જોઈએ. અને તમારે કે એમ છે ગેમ રમું જ ના જોઈએ. નહીં તર કેમ સરકાર તરફથી મારે તો એવું જ કેવું છે કે ગેમ નું પ્લેટફોર્મ વાળું આપું જ ના કવથા મારું મંજૂર જ નહી કરવા જોઈએ જેથી કરીને આપડા બાળકો ક છેવટે રસ્તે ના જાય જેથી કરીને આપડે આ બધું વાવાત પર ધ્યાન આપી શકાય અને સરકાર શ્રી ને મારે એવું જ કેવું છે કે આ પ્લેટફોર્મ પેલેથી બ ડીસ કો ડીસ તમે કર્યું અને ફોન એનમાં પડવું જ ન જેથી કરીને આ બાળકો આપણા ભવિષ્યના બાળકો છે આપડે ખોટી રાહે ના જાય જેથી કરીને આઈ ગમે તા પૈસા ના રેડૂપે જેથી કરીને આપડે આપણા પોલીસ સ્ટેશનમાં એવો કેસ પણ ના બને જેથી કરીને મૃત્યુ નો ડર પણ આવે ના આવે તેથી કરીને આ બધું વિચારવાનું જરૂર છે તમાર બાજુ કોઈ એવો છોકરો છે. કે તે તમારો કેમ રમી રહ્યો છે.
હા અમારે અહિયાં એક છે જે ગેમ રમી રહ્યો છે અને જેને ગેમમાં ઘણા બધા એવા પૈસા નાખી દીધા હતા ગેમ વાળાઓએ પહેલા તેને પૈસા ઘણા બધા આપ્યા અને પરંતુ પછી તેણે ઘણા બધા પૈસાઓ પાછા વેડફી પણ નાખ્યા છે. તેને કહેવામાં આવ્યું હતું કે તું પંદરસો રૂપિયા અને તું બે હજાર નું ઇન્વેસ્ટમેન્ટ કર તો તમને અમે ઘણા બધા પૈસા આપીશું પરંતુ એવું કશું થઈ રહ્યું નથી. તો તેણે આ બધી બાબતે સમજવું જોઈએ જેથી કરીને તે સમજી શકે અને તે ઘણા બધા આગળ વધી શકે અત્યારના જે મા બાપ છે તેઓ પણ ધ્યાન નથી આપી રહ્યા મારો પેલુ શું કરે છે તો તેઓ આ બધી બાબતે ધ્યાન આપવું જોઈએ કે મારો છોકરો ક્યાં જાય છે શું કરે છે અને કઈ ગેમ રમે છે તો તે તો સારું રહેશે. તો હું તો એવું માનું છું કે આ બધું ખુબ જ નુકસાનકારક છે અને ખુબ જ દુઃખદ છે. તો તે બાબતે જો ધ્યાન આપશે. તો તેટલું સારામાં સારું રહેશે અને જો વાલીઓ જો છોકરા પર ધ્યાન ના આપે તો બીજા તો શું વાલીઓ એ પ્રેરિત કરવા જોઈએ છોકરાને કે તું આવી બધી ગેમો ન રમતું મહેનત કરીને પમા જે એ કવું જોઈએ કે જે લાલચના જે પૈસા આવે છે એ તકતા નથી વધારે પરંતુ જે મહેનત ના પૈસાઓય છે તે જ વધારે ટકે છે તો આ બધા જે રિયલ લાઈફ ઉદાહરણો છે. તે વાલીઓ એ તેમના છોકરાઓને આપવા જોઈએ જેથી કરીને છોકરો પ્રેરિત થાય અને તે આવું બધું કદમ ના ઉઠાવે કે આવા બધા પગલાઓ ના લે તો તે બાબતે વાલીઓએ છોકરાઓને થોડું સમજાવવું જોઈ ને છોક